હા ઉ તને જી એસ ટીસી ના બસ વિશે પૂછતી હતી, કે એ માં આપણે વડતાલ સાઈડ જવું હોય બાગકોલ બાજુ તો કઈ કઈ બસો હોય છે, એમ કેટલા ટાઈમે
એક તો સવારે હોય છે. છ વાગે પછી હ પછી એક સ સાથે આવે છે. કૃષ્ણનગર વાળી અમદાવાદ થી આવે છેને તમને વડતાલ ઉતારે, સાડા સાતે આવી જાય પછી આઠ વાગે રાવલી રવલી કેવું કઈક સમથિંગ નામ છે, એવી રીતે આવે છે. પછી સાડા આઠ બી છે, બીજી એક બસ.
હા.
તે સાડા આઠે એક છે, પછી પછી હવે ડાયરેક્ટ બીજી છે ને ડાયરેક્ટ પોણા દસે છે. એવી એ વિદ્યાનગર વાડીી આવે છે. પણ એ બસ માં તો ના જવાય કે બઉુ જ ભીડ હોય છે. અને બસ માં તો ચડવાની જગ્યા. ના મળે એટલે આપણે કેવું જો તમારે જવું જ હોય ને તો સાડા આઠ આઠ સાડા આઠ. છે, બસ. એ તમને બેસ્ટ પડે જવા માટે.
ઓકે બરાબર.
એ બસ બેસ્ટ પડે અને અમુક બસો તો કેવું હું પોણા દસ વાડે કઉ છું એ બસો તો કેવ અમુક વાર આવે ના આવે એમ કેવું કશે ક્યાં કોઈ કોઈ ગવર્મેન્ટ ન ફંક્શન કેવું કશું હોય કોઈ આવવાનું હોય તો પછી આ લોકો બસ. લઈને ત્યાં મૂકી દે એમ એટલે અહીંથી પછી વડતાલ ની બસો બંધ થઈ જાય.
હા એ સર્વિસ માટે જતી હોય ને બધા માણસોને લઈ જવા માટે એટલે.
પછી અહિયાંથી બસો એ લોકો ત્યાં મૂકી દે છે એટલે પછી એ દિવસે અહિયા બસો ના મળે.
એટલે. એવું થાય છે અહિયાં.
હમ્મ એ તો એટલા માટે. એટલે કે આ મારા એક ફ્રેન્ડ સર્કલમાં. મારી ફ્રેન્ડની બેન છે. તો એને એ સાઈડ કોલેજ ચાલુ કરવાની છે. મતલબ ઇન્ક્વાયરી ચાલે છે હજુ તો. કદાચ આવી શકે એ બાજુ એની કોલેજમાં એનો કઈક નંબર આવી શકે તો પછી એને અપડાઉન કરવું હોય. વિક્લ લઈને તો જો રોજ જાય ને તો એને વધારે આમ તો પોષાય રે.
હા આમ સરખું જ પડે એમ બસ નું ભાડું કરીએ પાસ કળાયે
હમ કઈ વધારે ઓછી ફેરફાર નહ હતો પણ ત. પેલું કેુવુ બધા ફ્રેન્ડસ જોડે સેફલી પહોંચી જાય બસમાં એમ.
હા બરાબર બરાબર.
વધારે તાપ હોય છે. તે પછી. પછી વરસાદ હોય તો એવા ટાઈમે પોતાનું વિક્લ લઈને. હ એક.
હા પ્રોબ્લેમ થાય થોડું એમ બરાબર છે બરાબર છે તો
હા એટલે એ રીતે એની ન્ક્વાયરી ચાલે છે તો કદાચ એ બાજુ
હા હા તને જો મોસ્ટ આમ તો કેવું કોલેજનો ટાઈમ નવ સાડા નવ નો હોય તો કેવુ આઠ આઠ વાગે આવે છે બસ એ બસ માં એ જાય તો એને એ કેવું પોણા નવ સુધીમાં કોલેજ પહોંચે તો નવ સાડા નવ નું લેકચર હોય તો પોણા નવે પહોંચે તો ના વાંધો આવે એમ અધો કલાક જેવું બેસવાનું થાય કોલેજમાં. હા લાયબ્રેરી હા અહીંય હા એમ આવ વાંધો ના આવે એને. હા એ એ બસ માં ચાલે અને એ બસ તો કેવું રેગ્યુલર હોય છે. બીજી બધી બસો તો કેવું કોક દિવસ કશું
હા, સીડ્યુલ એ લોકો ના નથી હોતા સરખા જી એસ આર ટી સી માં કે કોઈક વાર આવે ને કોઈક વાર બે દિવસ આવે બી ખરી
હા, હા એવું થાય છે. એટલે કેવું આ આ બસ રેગ્યુલર છે એટલે કે આ બસમાં જાય ને તો એને વધારે સારું પડે.
હા, અને પાસ બી એને મંથલી પોસાઈ રે ને ત્રણસો રૂપિયાનો કેવો હોય બસો ત્રણસો અ અઢીસો ત્રણસો રૂપિયા નો હોય તો
હા હા, એ તોનાવા તો હવે એવો મંથલી કઢાવી લે ને અને કેવું એક્સપ્રેસ નો કઢાવે તો વધારે સારું કેમ કે મોસ્ટ ઓફ બસો કેવી એક્સપ્રેસ આવે લોકલ માં તો પેલું કેવું પછી પબ્લિક બહુ આવે એટલે કે જગ્યા ના મલે બેસવાને એના કરતા એક્સપ્રેસ વધારે સારું ખાલી દસ વીસ રૂપિયા નો ફેર હોય વધારે નથી હોતો.
હા.
હા એટલે એ વધારે સારું પડે
અને પાછું એવી જોવું પડે ને કે બસ ડાયરેક્ટ કોલેજ આગળ ઉતારે છે કે વચ્ચેના કોઈ સ્ટેશન ઉતારે છે તો ત્યાં થી એને પાછું રિક્ષા કરીને જવું પડતું હોય. હા એટલે એ બધું ભાડું છે ને ના આમ ને આમ સરખું જ થાય એના કરતાં તો બેટર કે એ પોતાનું વ્હીકલ લઈને જાય ને તો મોસ્ટ ઓફ લોકો જતા હોય પોતાના વ્હીકલ લઈ
હા પણ એ તો કે ઉજાન ફાવે ને એને જ ફાવે. આમ એક બાજુ જોવા જોઈએને તો વિ કલેને સારું કે આપડા ટાઈમે જવાનુંને આપડા ટાઈમે પાછા આવી
હા કોઈક ફ્રેન્ડ મળી જાય ને હા. કોઈક ફ્રેન્ડ મળી જાય તો બે ફ્રેન્ડ એક બાઈક પર જતા હોય એક્ટિવા પર જતા હોય તો ચાલી જાય
હ
એ રીતે
હા એમ તો ના વાંધો આવે પણ આમ આમ બી સરખું જ થાય બસ નું ભાડું કાઢીએ કે પછી વ્હીકલ નું કાઢીએ વિક્લ નો ભી પેટ્રોલ ને પુરાવાનું થાય એટલે એમ તો સરખો જ પડે
હમ્મ પ ઘણા લોકો લોકો જતા હો ને જતા હોય છે એ રીતે એટલે એમને પૂસાતું હશે તો જ જાય
હા એ તો છે કેમ કે બહુ બધા લોકો એવી રીતે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવતા જ હોય છે
હા પછી રૂટબી એવા હોય ને કે આ શોર્ટકટ હશે કે આ સાઈડ થી બસ ગુળ ફરીને વધારે જતી હોય કેમકે એને તો જે સ્ટેશન સિડ્યુલમાં હોય ત્યાં જવું જ પડે હ જયારે પોતાના વિકલમાં માં શોટ કટ
ડાયરેક્ટ પહોંચી જવાય એમ
હા
હા હા એ તો છે પછી રિટર્નમાં બી એવી રીતે છે બસ હ બેવાગે એક બાર વાગ્યા આવે છે
હા એક. બે વાગે વાગ્યાની છે બાર વાગ્યા ની છે. ત્રણ. થી સાડા ત્રણ સાડા ત્રણએ
બે બસો આવે છે એક્સપ્રેસ હા અને પછી એક ડાયરેક્ટ છે. છેલ્લી બસસે પોણા પાંચે હમ્મ બસ આટલી બસો આવે છે.
હા
હમ્મ
ઇન્કવાયરી કરી હતી ને અમે બસ સ્ટેન્ડ તો બધા સિડ્યુલ કીધો કે આટલી આટલી આમ બસ હોય છે પણ પેુ તો શું કોઈ એક્સપિરિયન્સ વાળું પીપલ જતું હોય ને તો એને વધારે ખબર હોય. કે હા આટલા વાગે બસ આઈ જાય છે. એવી રીતે કેમ કે બસ વાળા તો ત્યાંથી કે કે આટલા વાગ વાગે આવશે પણ એકક્ચુઅલમાં આવે છે કે નહી એ જોવું પડેને
હા એ તો છે અમુક વાર તે લોકોને પોતાને નઈ ખબર હોતી કે બસ આવશે કે નહી
આવ સે કે નહીં
હમ્મ એટલે પછી તો આપડેજ આપડે જ ટ્રેક કરવી પડે બસ
હા અને એપમાં ભી. જીએસઆરટીસીની એપમાં બી થોડું અ સર્વર ડાઉન જતું રહે છે ને તો નથી બતાવતા. તો એ ટાઈમે પેલું શું સ્ટુડન્ટ હેરાન થઈ જાય. નોર્મલ ડે. હોય ના તો વાંધો ના આવે કે અ રજાવી પાડી દે કોલેજમાં. પણ કદાચ એક્ઝામ એવું હોય. તો પછી હેરાન થાય ખોટું એનો ટાઈમ વેસ્ટ જાય બસ ની રા જોવામાં પ્લસ અ એ ટાઈમે પછી એનું રિક્ષાનું ભાડુંને એવું તેવું વધી જાય
હા બરાબર એ તો છે. એની માટે તો પછી કેવું વહેલું બસ માં જવું આગળ પડે થોડું કલાક વહેલું જઈને બેસવા આગળ પડે પછી કેવું એક્ઝેટ ટાઈમે નીક નીકળયા અને પછી બસના મલી કેે કઈક થયું વચ છે તો ખાલી ખોટો લેટ થાય એના કરતા કલાક વહેલા નીકળ્યા હોય તો બેટર રહે ને
હા હા એજ ને
અલા
હમ્મ એટલે એવું જ કરાય એટ તો સવારે હમ્મ એ તો એક વખત જતી થશે તને તને બી એક્સપિરિયન્સ થશે. બસનો
એક વાર જઈ આવી હા એક વાર જાય ને પછી ખબર પડી જાય કે કેમનું ટાઈઇમિંગ છે ને શું છે એમ એટલે પછી ના વાંધો આવે
એ તો બે ચાર દિવસ જોશે જઈને કે એને પોસાય એવું છે કે નહી બસ જો એને ફાવશે તો પછી કન્ટિન્યુ કરશે બાકી તો પોતાનું વ્હીકલનું કંઈક અરેન્જ કરશે એ લોકો એમ
હમ્મ એ તો નાય પછી પોતાની વ્હીકલ એવું તે એવુ કર બે ફ્રેન્ડે જોડે જતુ રેવાનુ કોકના ક્લાસમેટ કે કોઈ હોય તો પછી બંને વજ જો અડધા કાળી લેને કે એક દિવસ હા પેટ્રોલ પુરાવે તો પછી બે દિવસ રહીને બીજું જણ પેટ્રોલ પુરા એમ તો ભી ના વાંધો આવે એમ હાફ હાફ કરી લે
એ રીતે વધારે બેટર રેય બે જણમાં ડીવાઈડ થઈ જાય ને એ રીતે વધારે બેટર રહે.
હા એ સસ્તું પડે એમ એ લોકોને.
હા.
ના માથે ના આવે અને કે એકલું એકલું બી લાગે કે એું કોઈક જોડે હોય ને તો વાંધો ના આવે એમ.
અને વહેલા પહોંચી બી જાય કે જે બસ માં કેવું રાહજુએ. પછી અ રૂટ લાંબો હોય. તો એને રસ્તો લાંબો પડી જાય જવામાં. જય્યારે પોતાના વિકલ્માં તો. અડધા કલાકમાં ગમે તેમ પહોચી જાય એમ. નજીક હોય તો
હા એટલે જ ને પોતાનું વિકલ હોય તો આમ કેવું વાંધો ના આવે બઉુ ટાઈમ બી બચી થાય વહેલું ના નીકળવું પડે એટલું બધું ું બસ માટે
અને કંટાળે બી ના અને એની એનર્જી બી એટલી વેસ્ટ ના થાય પેલું તો શું રહ જોઈને બસ ની કંટાળી જાય કે ભાઈ
ક્યારે આવશે એમ પછી કોલેજ જવાનો બી આડસ આવે કે બસ ન લીધે ખાલી ખોટી આળસ ભરાઈ જાય
હા એવું જ હા એટલે વાંધો નહી એ તો આ તો સારું થયું કે તમે અવેલેબલ હતા તો વાત થઈ ગઈ હવે જોઈશું કેને કેવું છે બસ માં જવું છે કેને અહી
હોય તો કસ કામ હોય તો ફોન કરજો મલ ફરી હા હ--.
હા બાઈ